હેલો હેલો કેમ છો
હેલો
હેલો
નમસ્તે મજામાં તમે કેમ છો.
મેં બી મજામાંયા
આજ મને તારી સા ફેશન આ વિષય પર વિસ્તારથી વાત કરવાની છે.
હા તો બહ જ સરસ વિષય છે.
આજકાલ ના અ આજ આજ કલ ના બળકો ક થી લઈને યુનો અને મોટો લોકો સુધી બુધાને ફેશન મારસ હોય છે.
હા, ના સાચું છે. ફેશન કેવલ સુંદર કપડા ફેરાનું નામ નથી. એ પણ એ વ્યક્તિ પણ પસંદ જીવન શૈલી સંસ્કાર આધ્યાત્મિક અને વ્યક્તિમત્વ કે સા જોડાાયને છે,
હા, એકદમ સાચી વાત ફેશન એટલે પોતાને સુંદર સ્વચ્છ સુસજ્જ અને આત્મવિશ્વાસ પૂર્ણ રીતે, દજું કરવાની કલા છે, ના
હા, ના તારી નજરમાં ફેશન શું છે,
મારો મતે ફેશન એટલે સમય પ્રસંગ ઉમર શરીર રચના અને પોતાના સ્વભાવ પ્રમાણે કપડા દાગીના હેર સ્ટાાઈલ ફૂટવેર અને સંપૂર્ણ વ્યક્તિત્વને, સાજેસા રીતે પ્રસ્તાવ કરવું ના,
હા ના વા ખૂબ સુંદરી સમજાવે ઘણા લોકોની ફેશન ના અર્થ કેવલ મંગા કપડા પહેરાવે એને એ લે છે પણ ખરોખર એતુલ્ય જ નથી.
હા, બિલકુલ નહીિ ફેશન માટે પૈસા જરૂરી હોય, પણ એટલા જ મહત્ ન નથી સમજ પસંદ રંગની ઓળખ બોડી ટાઈપની સમજ નહી, કપડા ને કેરી કરવાની રીત પણ ખૂબ મથવાની છે, ના
હા, ના સાચું કોઈ સાદી ડ્રેસ પણ જો યોગ્ય રીતિની પેવાની આવી મેચિંગ આઈસેડી અ એક્સેસરીઝ હોય, તો આત્મવિશ્વાસ હોય કે ખૂબ સુંદર લાગે
હા, અને કોઈ મેંગો ડ્રેસ હોય, પણ ફિટિંગ સારું ન હોય, પ્રસંગ પ્રમાણે ન હોય અથવા વ્યક્તિને શૂટ નથા તો હોય તો એનો પ્રભાવ અછો થઈ જાય ના
હા ના આજ ફેશનને એટલે મહત્વ કેમ બનવુ હોઈ છે,
કારણ કે આજના યુગમાં પહેલી નજરમાં જે અસર પડે છે, એમાં પોતાનું દુકાને ડ્રેસિંગ સ્ટાઈલ ખુબ ભાગ ભાજવે છે, માનસ કેવી રીતે પહેરે છે, એથી એની પર્સનાલિટી વિશે પહેલા પ્રભાવ બનતો હોય છે ના,
હા, ના જો કોઈ સ્વચ્છ નીટ નીટ કે અને સુંદર રીત પહેરાવે હોય, અને એને જોઈને સામને વાલોની પણ સારો પ્રભાવ પડે
ફેશન આત્મવિશ્વાસ વધારે છે જો માણસને પોતાના કપડા લોકોને સ્ટાઇલ ગમતા હોય તો એ વધારે આત્મવિશ્વાસ સાથે લોકો સામે આવે છે ના
હા ના તહેવારી સારી ડ્રેસ પહેરે એતો મન પણ ખુશ થઈ જાય છે,
બિલકુલ ફેશન મૂડ પણ અ અસર કરે છે, સુંદર આરામદાયક કપડા યોગ્ય સ્ટાઇલિંગ આ બુઢા માણસ ને ફ ફ્રેશ ફીલ કરવાવે છે ને,
હા, ના ફેશન ઇન્સ્ટન્ટ આજે ખુબ મોટે બની ગઈ છે એ બ્યુટી
હ
એ પરંપરા અને આધુનિક ફેશન મતે તારે મ પરંપરા ફશ આધુનિક ફશન ના શૂટ્સ કર ફરક છે
પારંપરિક ફેશન એટલે આપણી સંસ્કૃતિ પરંપરા અને પ્રાદેશિક પોશાક સાથે જોડાયેલી ફેશન જેમ કે સાડી સલવાર સુૂટ ઘાગરા કુર્તી દુપટ્ટો પારંપરિક દાગીના બિંદી બંગડી નથ પાયજન ઈત્યાદ ના
હ અને આધુનિક ફેશનમાં જીન્સ ટોપ ગ્રોન્સ વેસ્ટન ડ્રેસ અ જમ્પ સૂટ કો ઓર્ડર સેટ શર્ટ જકેટ ક્રોપ ટોપ પ્લાઝો ફશન વર આ બધા આવે
હા એકદમ સાચું બાત છે. પણ આજકલ બંને નો કોમ્બિનેશન પણ અ ખુબ ચલમાં છે. જેમ ટ્રેડિશનલ કુર્તી સાથે મોર્ડર્ન પેન્ટ સાડી સાથે બેટ બ્લાઉઝમાં મોર્ડર્ન કટ. ગાઉન સ્ટાઇલ આનારકલી, જેકેટ કૈલગા હા બધું ફ્યુજન ફેશન કૈલાયના
હા ના અ હાજ જે યુવાતીઓને ટ્રેડિશનલ લુક અને મોર્ડર્ન ટચ આપ આપવું ખૂબ પસંદ કરે છે.
કારણ કે એમાં પરંપરા અ પણ જળવાય છે. આ નવીન સ્ટાઇલ પણ જોવા મળે છે.
ફેશનની કપડા પસંદ કરવાનું વખે શું ધ્યાન રખવાનું જોઈને
પહેલી વાત કપડા પ્રસંગ પ્રમાણે હોવો જોઈએ. બીજી વાત આરામદાયક હોવો જોઈએ. ત્રીજી વાત શરીર રચના અને ઉમ્ર પ્રમાણે સૂટ થતો હોવો જોઈએ. ચોથી વાત રંગ અને ફેબ્રિક યોગ્ય હોવા જોઈએ.
પ્રસંગ પ્રમાણે એટલે
જેમ કે લગ્ન, ઉત્સવ, પૂજા, ઓફિસ કોલેજ પાર્ટી રોજિંદા વાપર બુદ્ધા માટે કપડાની સ્ટાાઈલ અલગ હોઈ શકે. લગ્ન માં ભારી ડ્રેસ ચાલે પણ રોજ ઘરકામ માટે આ આરામદાયક અને સાદા કપડા સારા.
હા ઓફિસ માટે સંસ્કૃતિની અ સભ્ય ડ્રેસ જરૂરી છે. પરી પાર્ટી માટે સ્ટાઇલિશ લુક રખી શકાય.
હા ના અને રોજાના વાપર માટે એવા કપડા પહેરવા જોઈએ. જે સુંદર પણ લાગે અને કામ કરતા આરામ પણ આપે.
હા ના આ રંગાની પસંદ ફેશન નો કુટલે ભાગ છે.
ખુબ મોટો ભાગ છે. રંગ વ્યક્તિમતમને ઉભારી આપે છે. યોગ્ય રંગ ચરાને ફ્રેશ બતાવે છે. સ્કીિન ટોનને સુૂટ થાય છે, અને ઓવર ઓલ લુક આકર્ષક બનાવે છે ના.
હા ના કાય રંગ કાય પ્રસંગ માટે સારા. આ લોક
હા આ તો વ્યક્તિ પર નિર્ભર છે ના, પણ સામાન્ય રીતે લગ્ન ઉત્સવ માટે લાલમરૂન, હિરો પિંક, રોયલ બ્લ્યુ મસ્ત ટર્ડ પર્પલ ગોલ્ડન જેવા રંગો ખુબ સુંદર લાગે. ઓફિસ માટે ફસ્ટેલ અ પેસ્ટલ શેડ્સ, બિંગસે બીગ ગેરે, નિવી વ્હાઈટ, લઈટ બ્લ્યુ, જેવા સોબ રંગ સારા લાગો ના.
ઉને આને ઉનાળા માં હલકા રંગ અને શેવાળામાં થોડા ગાળા રંગ પણ ખૂબ સરસ લાગે.
હા એકદમ સાચું વાત છે. મોસમ પ્રમાણે કપડો અને રંગની પસંદ કરવી એ પણ ફેશન સેન્સ નો ભાગ છે ના.
હા ના ઘની સ્ત્રી પૂછે છે કે બોડી ટાઈપ પ્રમાણે કપડે કેવી રીત પસંદ કરવાની થું થુશે?
માતે મારા મતે આ ખુબ મહત્વની વાત છે. મુદ્દા ઉપર એક જ પ્રકારનો ડ્રેસ સમાન રીતે સૂટ નથી એટલે પોતાના શરીરને સમજીને કપડાં પસંદ કરવાવું જોઈએ થોડું ઉદહરણ આપને જેમ કે જો કોઈની હાઈટ ઓછી હોય તો બહુત જડા બોર્ડર વાી સાડી કા ક્યારેક હાઈટ ઓછી બતાવી શકે વર્ટિકલ પેટર્ન્સ હાાઈટ લ હાઈટ લંબી ખાડે જો કઈ સ્લીમ હોય તો લેરડ અથવા સ્ટ્રક્ચર્ડ કપડા સારા લાગે જો કોઈ હેલ્ધી બોડી ટાઈપ હોય તો કમ્ફર્ટેબલ ફિટિંગ યોગ્ય ફલ અને બ બેલેન્સ વાલા ડિઝાઇન્સ ખુબ સારા લાગે ના
હા ના એટલે બ્રાન્ડેડ ફેશન ફોલો કરવાની જગહ પતોની શૂટ થાય એ સમજાવવું જરૂરી છે
બિલકુલ ફેશન ટલે કોપી કરું નહી પણ પોતાની સુંદરતાને હાઈલાઈટ હાાઈલાઇટ કરું ના
હા ના કપડાનું કપડો એટલે ફેબ્રિક એ પણ ફેશનમાં મહત્વ છેના
હા ખૂબ કોટન સિલ્ક સિફોન ચર્જેટ લેનન ક્રેપ ઓરગુંઝા વેલ્વે ટ્રોયન ડેનિમ બુદ્ધા ફેબ્રિક સ્નોફોલ કોમ્ફર્ટ અને અ લુક અલગ હોય છે ના
હા ના એટલે પ્રસંગ અને મોસમ પણ ફેબ્રિક પસંદ કરવા એ જોઈએ
હા
એકદમ ફેશનમાં કમ્ફર્ટ ને ઇગ્નોર ન કરવાની જોઈને.
હા કોટન ગરમી માટે ખુબ સારું સિલ્ક અને બનારસી ફેસ્ટિવ લુક. માટે ખુબ સુંદર જર્જેટ અને સિફોન ફ્લી લુક. વેલવેટ શિયાળા અથવા રોયલ ફેસ્ટિવલ આટફિટ માટે ખૂબ સુુંદર લાગે છે ના
હા ના સ્તિયાની ફેશન માં સાડી અને બ્લાઉઝ ના ભૂમિકા ખુબ મોટી છે એને
હા હા સાડી ભારતીય સ્ટ્રીને શોભાત છે અને બ્લાઉઝ એને મહત્વપૂર્ણ ભાગ જે આજકાલ બ્લાઉઝમાં કેટલા બધા ડિઝાઇન્સ આવે છે પ્રિન્સેસ કટ કટોરી કટબોર્ડ નેક વ એક કુલર નેક. હાઈનેક સ્લીવલેસ પફ સ્લીવ એલ્બો સ્લીવઝ. બ બેક ડિઝાઇન લટકન દોરી મિરર વર્કપટલી. બટન્સ બેલ્ટ બ્લાઉઝ ઘણું બધું ના.
હા ના અને એક સુંદર બ્લાઉઝ સાડીના લૂકને પૂર્ણ બદલાવે લખે.
હા એકદમ સાડી સરળ હોય તો બ્લાઉઝ હેવી રાખી શકાય. અને સાડી હેવી હોય તો બ્લાઉઝ બેલેન્સડ રાખી શકાય. મેચિંગ કોન્ટ્રાસ એમ્બ્રોયડરી પાપિંગ બુદ્ધિ નાની નાની. વા તો લુક ને સુંદર બનાવે છે.
હા ના લગ્ન અને ઉત્સવ માટે બ્લાઉઝ ડિઝાઇનર પણ પસંદ. કરવાનો ઘણ સમય જાતો હોય બેે.
હા કારણ કે હવે બ્લાઉઝ કેવલ સપોર્ટ ગાર્મેન્ટ નહી. રહ્યું પણ સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની ગયું છે ના.
હા ના બહ જ સરસ બેન બાદની વાત કરું છું.
ઠીકે આવજો.
હજ.
થેન્ક યુ.